બોલો-બોલો
અવાજ આવે કે તમને મારો
હા અવાજ આવે છે કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
બસ એકદમ મજામાં બો દિવસે યાદ કર્યા તમે
અરે હા હમણાંને ટાઈમ જ નહતો મળતો તો મન થયું કે લાવો આજે વાત કરીએ આપડે ખબર બહ પહેલા છેલ્લી વાર આપડે મગજ ને કેમનું શાંત કરીએ ને હળબડી ના સમયે કેમના શાંત રહીયે આપડા દેયનિક જીવનમાં ચર્ચા કરતા હતા તો મને થયુ ફરીથી ચર્ચા કરવી પડશે એ વાત પર તમને શું લાગે.
હા એ છે એ વખત પછી માર હરજવાન થયેલું એટલે પછી આપડે બોવાયના પર વાત નથી થઈ હું એ વિચારતી તી જ કે આમ તમારા જોડથી પછી ફરી ફોન કરીન શીખીશ ને એમ તમારો ફોન આયો.
તે જ સાચી વાત છે મારે શીખવાની જરૂર છે એટલે જ કોલ કર્યો મેં વિચારતી તી કે દરેક મુશ્કેલ નો છે ને કોઈ ને કોઈ રસ્તો તો હોય જ ઉકેલ તો હોય જ છે એવું તો નહી જ હોતું કે આમ કસાનો એન્ડ આઈ ગયો હોય. પણ કેવું કે એ ઉકેલ આપણને તરત મળવો એ અઘરી વસ્તુ છે એમાં તમને શું લાગે?
હા એ તો છે કો તો આમ કીધું એમ કે કોઈ વસ્તુ એવી તો નહીં જ કે એનો આમ ઉકેલ ના મળે આપણને ગમે તે ને ગમે તે રીતે મળે પણ તરત ના મળે થોડી આપણે શાંતિને ધીરજ રાખીને કરીએ તો મળી જાય.
સાચી વાત છે તમારી અને ધીરજમાં કેવું કે છે ધીરજ રાખવી માટે આપણે ધીમે ધીમે રસ્તો દેખાય છે ધીરજથી પણ ધીરજ એ બહુ મોટો ગુણ છે ખબર છે તમારામાં હશે મારામાં તો સેજેય નથી. કે જે ધીરજ રાખે ને તે ઘણી મુશ્કે કે પારા એકદમ આસાનીથી કરી શકે તમને શું લાગે?
હા એ તો છે મારા મને પણ એવું જ નથી ધીરજ મારામાં મને પણ આમ બધું આમ જોઈએ એ તરત જ જોઈએ આમ કોઈ બી વસ્તુ જેમકે એક્ઝામ્પલ કઈ બી જોઈતું હોય મન આમ બહુ ઉતાવળ આવી જાય.
સાચે મને પણ એવુ થાય ને કઠિન સમયમાં આવે ને ત્યારે સમયનો સારો ઉપયોગ આપણે કરવો જોઈએ કે સમય બગાડવાથી કેવું કે મુશ્કેલ ઓછી તો થતી નહી. અને સમય પ્રમાણે કામ આમ વેચી શકાય તો કેવું કે એક સાથે બધું કરવાના બદલે કેવું થોડું થોડું કરીએ ને તો એ સારું રે આમ તો.
હોય એ હ અમુક લોકોને તે એવું હોય કે એક જ જોડે બધું કર લેવું હોય પણ એવી તો પોસિબલ જ નહીં ને આપણા આમ શાંત મગજ છે ને બધું કરીએ પેનિક થયા વગર તો બધું જ એકલા હાથે પણ આપણે કરી જ શકીએ.
સાચી વાત છે અને ઘણી વખત લોકાને કેવું હોય આદત ખબર નાની નાની વાતો લઈને છે ને આમ ચિંતા કરવા માંડે ને આખો દિવસ એજ વાતને લઈને મગજ બગાડિયા જ રાખે બગાડિયા જ રાખે તમને એવું થાય?
હા એ ઓવરથિંકર કહેવાય મને પણ આવું જ છે મને કામ એક એકદમ નાની વાત હોય ને તો પણ મને આમ બહુ ઓવર થિંક થાય કે આ કોઈ સપોઝ મને બોલી જાય કે કોઈ મારી વાત કરી જાય કે કઈ બી એક્સ વાય ઝેડ તો મને આમ એવું જ કે એકની એક વાત પર આમ સતત આમ વિચાર આયા જ કરે.
સાચો મારો સ્વભાવ સેમ તમારો જેવો છે. કે કશોમ નાની બી વાત હોય ને તો મે એટલું અફેક્ટ કરી જાય ને કે આખો દિવસ પછી રડું જ આવ્યા કરે. કે માણસ મને આવું કેમનું બોલીને જતૂ રહ્યું ત્યાં હું કેમ સામે નહી બોલી શકતી કશું બસ એવું જ થયા કરે અને પણ આપણે છે ને એવું વિચાર કે આમ ઘણી વખત કેવું કે અ કેટલીક બાબતો સમય આપીએ ને આપણેે એને તો એના આપમેળે જ આમ ઠીક થઈ જાય પણ આપ આપણે એ ટાઈમે એને સમય નથી આપતા.
હોય એ તો છે આમ માણસનો આવો જ સ્વભાવ હોય કોઈ બી હોય એ પછી હું કે બીજું કોઈ એટલે આવું બધું તો હવે ચાલવાનું પણ આપણે આમ ધીરજ રાખવી જોઈએ હું તો એવું માનું.
સાચી વાત છે પણ કઠિન સમયમાં સારો વિચાર રાખવો એ સૌથી વધારે કે પોઝિટિવ રહીએ ને નકારાત્મક વિચાર મનને છે ને વધું કમજોર બનાવી દે આપણને તો સકારાત્મક વિચાર થી કેવું કે આપણને હિંમત એટલે હિંમત હોય ને તો કામ કરવાનું મન થાય એટલે કેવું નિયમિત જીવન પણ આપણું મદદરૂપ બને છે એનાથી.
હા એ તો છે અમુક લોકો તો આમ મતલબ નેગેટિવ જ આખો દિવસ વિચારતા હોય પછી તમારા જોડે એવું જ થાય પણ જો તમામ પોઝિટિવ વિચારો ને તો એ પછી આમ પોઝિટિવ જ થાય હું તો એવું માનું છું.
હા, તમારી વાત બરાબર છે સમયસર આપણેે ઉઠીએ અને સમયસર કામ કરીએ બધી સારી ટેવો પાડીએ નિયમ આમ કેવું કે નિયમ જીવનને એકદમ સરળ બનાવે. તો ગોઠવણ વગરનું જીવન કેવું ઘણી વખત મુશ્કેલ વધાર શકે એટલે આપણું જીવનમાં છે ને શરૂઆત આમ શાંતિથી કરીએને તો આપણું જીવન વ્યવસ્થિત રહે.
હા, એ તો શાંતિથી કરાય એમ કોઈ ઝઘડા વગરને એવી રીતે આમ રોજ આપણો દિવસ ને તો બહુ સારું લાગે કોઈ દિવસ આપણામાં કોઈ જોડ ઝગડીએ ને તો આખો દિવસ પછી આપણા મૂળ બગડી જાય એમ કોઈ જો સવારમાં ઝગડીએ ઘરે કે પછી કઈ બી તો આપણને એમ ખબર આમ મૂડ આખો એ જ હતો આખો દિવસ પછી આમ આપણને ગમે જ નહીં એમ.
સાચું હ એવું થાય, મને પણ એવું થાય હ તમારે જેવું. કે આખો દિયાસ આપણને એવું થાય કે એનો જ વિચાર આયા કરે હવાર હવાર કોઈ ને ઝઘડ્યા હોય એ કે ગુસ્સામાં આપડે એ આપણને કશું બોલ્યા હોય કે આપણે એમને કશું બોલી ગયા ને તો પછી આ આખો ટાઈમ અફસોસ થાય કે આવું કેમ કર્યું? આવું કેમ કર્યું? એવું થયા કરે એમ.
હ એ જ એટલે સ મગજ શાંત અમુક તો કેવું બઉ મગજ પર ના લેતા હોય એજ એમને એટલે મગજમાં થાય પણ બહુ વિચારે ની એ લોકો. કોઈ જેને ઓવરથીંક ના થતું હોય તો એ લોકો આમ એટલા ખુશીથી જીવેને જે ઓવરથિન્ક કરે ને એ લોકો માટે આમ જીવન કાડવુ અઘરું છે અત્યારે, હું એવું માનું.
મને પણ એવુ લાગે હ. અને સૌથી વસ્તુ એ છે કે કઠિન સમયમાં આપણે ગુસ્સો ઓછો રાખવોએ રાખીએ ને તો કેવું કે આસાનીથી ઉકેલાઈ જાય કે ગુસ્સાથી સેને યોગ્ય નિર્ણય લેવુ બૌ મુશ કેલ બની જાય છે એટલે શાંત શબ્દોમાં વાત કરવાથી એકદમ વાત સરળ બની જાય અને વિવાદ આપડો ઓછો થઈ જાય એવું છે.
હા એ તો છે જ જેમ કે ફોર એક્ઝામ્પલ બે કોઈ આપણા બહેનો નો ઝઘડો થતો હોય અને મને બહુ ગુસ્સો આવતો હોય હું બઉ બોલતી હોવ તો સામે પછી તમે બોલો તો ઝઘડો મોટો જ થાય પણ જો તમે આમ શાંત મગજ એ વિચારીને કઈ ના બોલો અને અહ મતલબ ફોન કટ કર દો તો એનાથી ઝઘડો ના થાય મોટો અને પછી પાછળ સોલ્વ થાય. અને અગર જો આપણે બેવું બોલ બોલ જ કરીએ તો એનાથી આપણો સંબંધ પણ બહુ બગડે અને એનાથી મગજ પર પણ બહુ અસર થાય.
હ, સાચી વાત છે કારણ કે જે છે ને એ ટાઈમે આપણે આપણા મગજને સ્થિર રાખીને સામે વારાને હર્ટ ના કરીયે ને એવી રીતે આપણે સોલ્યુશન લાઈ દઈએ ને કે એ માણસ ઠંડુ થઈ જાયને પછી આપડે એન જોડે ચર્ચા કરવા જોઈએ તો કેવું કે આપડો સંબંધ ભી ના બગડે અને સારી રીતે ઉકેલ પણ આઈ જાય આપડી વસ્તુનો, એવું લાગે ને તમને?
હ, એ તો છે. હ, એટલે ધીરજ બી ગુસ્સામાં આમ તમ કીધું એમ રાખવી જ જોઈએ અને ગુસ્સો બને તો ઓછો જ કરવો જોઈએ. આમ ખબર મારી એક ફ્રેન્ડ છે. એ છે ને સ્વામિનારાયણ છે એટલે હું એવું નહીં કેતી પણ એ છે ને ડુંગરી લસન નહી ખાતી એ એવું માને કે બહુ તામસી લોકો મતલબ તામસી થઈ જાવાય એ ખાવાથી. તો એના આજ સુધીમાં ડુંગરી લસણ નહીં ખાધું અને એનું મગજ તો એટલું શાંત ને તમે એમ જોવો ને તો એટલી બધી આમ અ સિમ્પલ અને સારી છે ને કે એને ગુસ્સો જ કરી મેંને ગુસ્ કરતા જ નહી જોઈ, બોલો.
મને પણ એવું થવું છે સાચું પણ અમુક વાર આપણને એવું લાગે કે સાચું બી હોય શકે. કારણ કે ગરમ ખોરાક હોય ડુંગળી લસણ ને બધું આપડે ખાયે એટલે આપણને વધારે ગુસ્સો આવે. પણ એવું ટ્રાય કરવું પણ જોઈએ પણ હવે આપણને એટલી આદત થઈ ગઈ છે ને કે ડુંગળી લસણ વગરનું ખાવાનું જ ના ભાવે આપણને તો
હા એ જ ને આપણને એમ તો ફાવે જ નઈ ડુંગળી લસણ વગર તો.
સાચે અને મને એવું લાગે કે સમજણથી આમ સમસ્યાનો કેમ કે એવું સરળ બની જાય તો કેવું દરેક દિવસ કઈ નવું શીખીએ ને આપણે તો મુશ્કેલ પણ એક આમ મુશ્કેલી પણ આપણા માટે એક શિક્ષણ બની જાય કે આપડણે ધીરજ સમજ અને હિંમત શીખવી જાય આપણને એટલે ક્યારેય રાહ જોવી પણ જોવી પણ જરૂર બને છે એઉ લાગે મન
હા-હા એ તો છે ને એમ આ બધી બાબતો આપણને બહુ આગળ કામ આવે એમ.
એ જ તો અને કેવું કે દરેક કામ કઈ તરત પૂરું ના થઈ જાય કે આપણને જોઈએ એવું યોગ્ય સમય આવે ને એટલે એની રાહ જોઈએ ને એટલે રાહ જોતી વખતે જે પ્રયત્ન બંધ ના કરવો જોઈએ કે સતત પ્રયત્ન કરીએ ને તો આપણી સફળતા તરફ આપણે જતા જ થઈએ એઉ જ
હા હા એ તો એકદમ સાચી વાત છે, સતત આપણે આમ પ્રયત્ન કરીએ આમ રાહ જોઈએ તો આપણને આં મળી જ જાય.
હા નાના નાના પ્રયત્નોથી કેવું કે એ બહુ મહત્વનો છે કે દરેક નાની સફળતા આપણને આગળ વધવાની શક્તિ આપે. એટલે કેવું કઠન સમય એ છે ને કાયમ આમ રહેેતો નથી. કારણ કે સમય તો બદલાય છે, આપણને ખબર જ છે અને એમાં જ પરિસ્થિતિ પણ બદલાઈ જ જશે જોડે જોડે
હા એ જ છે હંમેશા એક એક વારી પરી પરિસ્થિતિ તો રહેવાની છે જ નહી એટલે આમ ધીરજ રાખીને આપણે આમ કોઈ સારો ડિસિઝન લઈએ જ આપણને કામ આવે એવું લેવું જોઈએ પછી એવો ના લેવો જોઈએ કે આપણને પછી પાછળ એવો પસ્તાવો થાય કે આ મેં ખોટું મતલબ કર્યું આમ તેમ
હા એજ એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ તો એજ વસ્તુ છે કે જીવનમાં છે ને આપણે ધીરજ હોવી જોઈએ હિંમત હોવી જોઈએ અને સારો વિચાર જરૂરી છે. એ બધું આપણા માટે હશે ને તો કઠિન સમય તો આપણો આમ આરામથી નીકળી શકે છે. એવું વસ્તુ છે.
હા એ તો છે એકદમ તમારી બહું સાચી વાત છે આ બધી
હા. અને અમુક વખત કેવું થાય કે મુશ્કેલી અચાનક આવે આપણને તો ખબર ના હોય આવું થવાનું છે કે આવું થવાનું તો કેવું થાય કે અને અમુક વખત ધીમે ધીમે પણ આવી શકે છે તો કોઈ પણ મુશ્કેલી આવે ને ત્યારે પેલા તેને આપણે સમજવી જોઈએ. ડાયરેક્ટ કઈ ઉતાવળમાં એનો નિર્ણય તો લેવો ના જ જોઈએ આપણેે.
હા એ તો છે હા પેલા આમ વિચારવું જોઈએ કે આવું કેમ થયું એનું કારણ શું હશે. પછી એના પર વિચારવું પડે કે શું મતલબ હું શું તો આ મતલબ પરિસ્થિતિમાંથી હું બહાર નીકળીશ આ બધું પણ આપણા શાંત મગજ હોય તો જ પોસિબલ બલ અચ્છા. પછી બહુ ઉતાવળું મગજ હોય તો આ બધું બહુ પોસિબલ જ છે નહી ક્યાં થાય એ
એજ તો સમસ્યા વગર જો ઉતાવળમાં આપણે નિર્ણય લઈ લઈએ ને તો પછી એ આગળ જઈને આપણને એટલો પ્રોબ્લેમ પડેને અને એક એક કારણ શોધવાનો કે આપણેે પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે સમજાય ને પછી આમ ઉકેલ શોધોવો એકદમ સરળ બની જાય એટલે કે દરેક સમસ્યાનો એક તો ઉકેલ છે જ એટલે આપણે હાર ના માનવી જોઈએ કે મારથી નહીં થાય હું આ નહીં કરી શકું એવું બધું.
હ, એજ અનેમ હ અત્યારે તો બેસ્ટ એક્ઝામ્પલ સ્ટુડન્ટ્સ માટે મતલબ આ વાત બહુ એમને કામ આવે કે કોઈ બી આમ મતલબ હર ના માનવું જોઈએ છે અગર તમે ફેલ થાવ બરાબર તો પછી ફરી એક્ઝામ તો આવતીન જતી રહે, હવે એ તમારું લાઈફ ન કી ના કરી શકાય હવે આગળ આપણું શું લખ્યું છે તો કોઈને નહીં ખબર એટલે પછી હાર માનીને પછી જેમ મતલબ ખોટા પગલા ના લેવા જોઈએ જેથી આપણા મા બાપને પણ આમ અફસોસ રહે ને આપણને પછી અમુક વાર એવું થઈ જાય.
હા, એ તો છે જ તમાર વાત સાચી છેને પણ તો આપડી ચર્ચા પતશે જ નહી મને તો એવું લાગે. પણ મન તમારી જોડે આ વિષય પર ચર્ચા કરવાનો બહુ જ આનંદ આયો. પણ ચોક્કસથી ફરી વાત કરીશ. સું.
હા-હા, ચોક્કસ ચલો મને પણ બહુ મજા આઈ મળીએ.